કેમ છો બેન બસ ચાલે. અરે આજે તો બહુ વરસાદ અમારા અહિયાં એટલો વરસાદ એટલો વરસાદ પૂછો નહી.
હા અયા પર છે જ.
તમારા ત્યા પણ છે ફાઈન ફાઈન. બોલો બીજું.
બીજુ બોલો. શું બનાવ્યું છે આજે?
એચુલી આજે છે ને અમે લોકો એ સવારે લંચમાં જ છે ને બહારનું ઝંક ફૂડ ખા ધુતુ એટલે હમણાં તો ભૂખ નતી. હવે રાતમાં જોઈએ કઈ નાનું-મોટું ખાવું હશે તો ઘર થી જ ઓર્ડર કરી લેશુ. આજે સવારે વડા પાઉ ને થોડું હેલ્ધી પણ ખાધું તુ એવું નથી જંક ફૂડ. પછી અમારા ઘરે ગેસ્ટ આવી ગયા તો પછી ગેસ્ટ માટે ઓલું ચા-ના આજ તો એ બધું કર્યું તો એમાં થોડું કેન આમ નાનું-મોટું ખાધ તો હવે એકદમ ભૂખ નથી કે કઈ બનાવીએ ડિનરમાં. તો આજે આમ કઈ પ્રોપર ખાધું જ નથી.
અચ્છા.
તમે શું ખાધું આજે?
મારું પણ એવું જ છે કાઈ ખાતું નથી.
અચ્છા.
તો કર્યું ને તો બઉ મતલબ એવી થઈતી.
હમ.
હમ, તમારા બેકગાઉન્ડમાં બઉ આવજ આવે છે.
મારા બેકગ્રાઉન્ડમાં મુ તો એકદમ અલોન છું.
પર આવે છે, પાછળ થી બઉ બર્તન પટકવાની આવાજ આવે છે.
હમ.
હમ. હા.
એટલે તમે લેડીઝ છો, તો શું હું શેર કરી શકું છું, આપડા જે સેનેટરી પેડ આવે ને અને પ્રીપેડ. તો મે વચ્ચે વિસ્પર કંપની ના ના મોંઘાવાળા મંગાઈવા હતા. સેનેટરી પેડ તો એમાં અ મે છે ને આ યુઝ કરવાના પેલા જોયું તુ એમાં મને એક-બે એમ રેડ કલરના સ્પોટસ દેખાયા તો મને લાગ્યું, ચલ આજુ-બાજુ ને કઈ ચોટી ગ્યું હશે એમાં. તો પછી મારા માઈન્ડમાં એવુ વચ્ચે જ મે છે ને સોશિયલ મી મીડિયા પર એક રીલ જોઈ તી. કે આવા જે સેનેટરી પેડ હોય ને એને ઓલવેઝ લાાઈટમાં ચેક કરીને પછી વાપ કરવાના. તો મે એમ જ બ
ટ્યુબલાઇટ ચાલુ કઈરીને
અ ટ્યુબલાઈટ ચાલુ કઈરી અને એમાં ચેક ચેક કરવા ગઈ તો અંદર જેને આમ નેકડથી તમને જોવાય નઈ પણ તમે આમ લાઈટમાં માં એ વસ્તુ મુકો ને, તો એમાં તમને દેખાય તો અંદર પેચિસ રેડ રેડ કલરના હું તો એવી ડરી ગઈ, મેને બોલા બાપરે આ તો આપડે વાપરીએ અને ક્યા
અરે, વસ્તુ આપડે વાપરીએ એ કે આપડને સ્કીન ડિઝઝ કે સ્કીન રેસીસ કે એ જગ્યા પર કઈ પણ થઈ જાય, એટલે તો લેડીઝ લોકો માટે તો કેટલું આમ પેન ફૂલ અને કેટલું વધારે ઓલુ છે.
ને ઈન્ફેક્શન પર થઈ જાય.
એજ તો, ઈન્ફેક્શન માટે જ હું તમને કઉ છું કે એટલે કઈક અચ્છા, વિસપર એ મુન એઝ અ ટોપ કંપની આપના સેનેટરી પ્રોડક્ટસ માટે. વિસપરના પેડ એટલે બઉ લિમિટેડ લોકો લે છે, જે લોકો એને એફોર્ડ કરી શકે કે છે. અને જેમાં મારું તો અ એક્સપેન્સિવ વાળુ હતું, એમાં પણ બે તણ કેટેગરી આવે છે કોલેજ સ્ટુડન્ટ માટે હોય છે ચોઈસ કરીને જે સસ્તું આવે
હમ્મ.
તો એના અંદર મને આ વી વસ્તુ નીકળી હવે તમે વિચારો કે આ આપણે આ આપણા માટે છે ને સાનેટરી પેડ આપણે એમ વિચારીએ કે સૌથી વધારે હાઈજીન વસ્તુ કે કોઈ પણ આટલી ફાઈન પેકિંગમાં આવે, ડબલ ટ્રિપલ પેકિંગમાં આવે કે કોઈ નું હાથ જ ની, લાગે અને એ વસ્તુના અંદર આવા ફંગલ નીકળે એટલે તો હવે તો શું કરવાનું મન તો ઓલું થઈ ગ્યું છે.
કંપની માં કમ્પ્લેન નાકો તમે.
કંપની માં મને કમ્પ્લેન નાખવાની છે પણ એકચુલી આજે છે ને હું થોડું ટ્રાવેલ કરવાની હતી આઉટ ઓફ સ્ટેશન, તો તો એના કારણે છે ને હું કમ્પ્લેન કરી નથી સઈકી બટ મેં મારા એટલે મારા ઘરમાં હજી બે લેડીસો છે જે પીરિયડસમાં થાય, ને એ લોકોને તો હું ત્યાં સેમ્પલ મુ ખી ને આઇવુ છે કે તમે લોકો આ વસ્તુને જુઓ, કે ઓલવેઝ આવું નથી કે આપણે મોંઘી વસ્ તું લઈએ તો એ વસ્તુ સારી જ નીકળે, સમટાઈમ ક્વોલિટી ડિફેક્ટ તો બ ધી જ વસ્તુમાં થઈ શકે છે. તો મેં એ લોકોને મોકલ્યું. કે એ લોકોને બતાઇવુ આજે મારું અર્લી મોર્નિંગની ટ્રેન હતી એટલા માટે હું વધારે એ લોકો જોડે ડિસકસ નથી કરી શકી પણ એ લોકોને મેં બતાઇવુ કે જો આવું આવું છે ને આ વી સ્પર કંપની નું છે.
તો શું કરવાનું અવે?
એજ તો હું પૂછવા માંગુ છું કે હવે તો કોયના પર ટ્રસ્ટ કરવાનું ને કોના પર ની એજ નહી ખબર પડે.
હમ્મ્મ. આપડે તા તો ફૂડ એડલ્ટ્રેશન પર કેટલું
હા એ પણ મેં સાંભળ્યું છે.
હમ્મ, ફેક પનીર ના ચીસમાં કીડા મકોડા નીકળે છે.
છે, પોપ્યુલેશન એટલી વધા અને શિક્ષણ ઓછું છે એટલા માટે તો લોકો સિન્થેટિક અને એ બધામાં ઘૂસે છે.
હમ્મ.
કે ભાઈ માણસ તો એટલા બધા બધાનું પેટ કેવી રીતે પૂરવાનું, અરે તમે શું આમાં જો દૂધ ની આતો ડેરી આઈટમ થઈ ગઈ, આજકાલ આજે ખબર છે તમને ગવર્મેન્ટ જે રાશન આપે છેને બધા બેકવર્ડ ક્લાસ વાળા ને લોઅર મિડલ ક્લા અરે લોઅર કાસ્ટ અને બેકવર્ડ કાસ્ટ ક્લાસ વાળા ને, એ લોકો ના ચોખા હવે એમાં શું છે હવે બેકવર્ડ વાળા પણ કઈ અભણ નથી રહ્યા, બધાજ ફાઈન રીતે ગ્રેજ્યુએશન કરે જ છે.
હમ્મ.
એમાં એક છોકરી એ નાઇખુ એ લોકોને જે ખાંડ, સુુગર અને જે ચોખા આપે છે, ને એમાં લીટ રલી પ્લાસ્ટીક હોઈ, પ્લાસ્ટીક. એટલે એ લોકોએ, એક વાસણમાં એ વસ્તુ ગરમ કરવા મૂયકી, એક કલાક સુધી એ વસ્તુ કાઇને અને છેલ્લે પીગળીને આખું આમ એકબીજાથી ચોટી ગયું. બિકોઝ એ પ્લાસ્ટિક હતું એટલે ફૂલવાનું કે કૂક થવાનું તો કઈ સવાલ જ ની પેદા થાય. અને જે ખાંડ હતી ને, ખાંડના અંદર પ્લાસ્ટિક ના બોલ્સ હતા, ઉપરની ખાંડ ઓગળી પાણીમાં અને અંદરના પ્લાસ્ટિક ના બોલ્સ રઈ ગ્યા. એટલે ગવર્મેન્ટ આપણા જ માણસોને હેલ્થના જોડે આવી રીતે કરે તો ત્યાં તો હવે કોણ સેફ?
કોઈ નથી. કોઈ સેફ નથી
હા.
હમ.
આજે તો મુવી એટલે એ બધી વસ્તુમાં તો એવું જ થઈ ગયું છે, કે હવે ગવર્મેન્ટ પર કેવી રીતે ટ્રસ્ટ કરવાનો ને આપણા ઈન્ડિયા માટો કવોલીટી ઈસયુ પણ એટલુ છે. તમે જોવો ને બધા ફ્રૂટસ ને એ બધા પણ ઇન્જેક્શનથી એ લોકો મેચ્યોર કરીને આપણને આપે છે, અને એક્સપોર્ટ ક્વોલિટી પણ હોય એ વસ્તુ એ લોકો ઓલા એ સારી ક્વોલિટી ના એક્સપોર્ટ કરી દે એટલે આપણા દેશના માણસોમાં હા કે તમે કઈ વસ્તુ રાખો છો, બધી થર્ડ ગ્રેડની ક્વોલિટી અને જે ટોપ ગ્રેડની હોય એ બધા સિલેક્ટ અને આઉટ ઓફ ઇન્ડિયા કટલીના તમે આજે ઈન્ડિયામાં જે સેલેબ્રિટી રેશિયો કે તમે રીચ પબ્લિક રેશિઓ એ હાર્ડલી દસ ટકા છે. બાકીના નેવું ટકા તો મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ અને બાકવર્ડ ક્લાસ જ છે. તો તમે જયારે આ ત્રણ ક્લાસ ને જ મેન તને નથી કરી શકતા તો તમે રીચ પીપલને આટલું ખુશીને શું કરવાના દસ ટકાની પોપ્યુલેશન રાખવાની છે, ઇન્ડિયામાં આજકાલ આપણા ઇન્ડિયામાં બર્થ રેશિયોથી વધારે ડેથ રેશિયો થઈ ગયો છે, લોકો વધારે મરે છે. છે જન્મ કરતા પેલા તો,
બરાબર.
બોલો બાકી તમે ઓલું જોયું ઓરિયો બીટીએસ વાળું ઓરિયો ઓરિયો બિસ્કીટ બીટીએસ ના લોગોવાળી
હા, હા, હા જોયું, જોયું ના. આઉટ ઓફ સ્ટોક થઈ જાય છે.
હા એ છે, તો મને પણ ખબર છે, આઉટ ઓફ સ્ટોક મેં પણ એક બે વાર ટ્રાય કયરી ઓર્ડર કરવાનું પણ આઉટ ઓફ સ્ટોક જ દેખાય છે.
હંમ. શું કરવાનું
તો બોલો બોલો બીજું
બીજું કંઈ નથી તમે બધા
તમારું શું પ્લાન વીકેન્ડનું
ખભર નોતી મને તમારું શું પ્લાન છે.
મારું તો હું મોસ્ટલી મારા મમ્મી ના ઘરે જઈશ ત્યાં મારી નાની બેન છે. એને થોડું હમણાં છે, ને આમ
તો એને ફટકારવા જવાનું છે, મને એ છે, ને દુનિયામાં કોઈનુ ની સાંભળે અને બિચારી મારી મમ્મી મારી ના એ બેન છે, એ થોડી એવી જ છે.
હા. અચ્છા. અચ્છા.
એટલા માટે મારા મમ્મી નો ફોન આવ્યો ભલે કે તને ટાઈમ હોય તો તું બે દિવસ માટે આ આવી જા અને આ છોકરીને થોડું જોઈને જા. તો હવે એજ મારું આ વિકે નું એજ પ્લાન છે. એ હમણાં એને તો એટલી ચરબી મારી બેન માં તો એટલી ચરબી એ હમણાં લોનાવલા ગઈ તી ફરવા.
ત્યાં જઈને ઈજો.
લો હમણાં કેસ ચાલુંતું પુના વાળું કપલ નું ધક્કો માર તો એને લોનાવલા ઈનટસ્ટ એ ઓ સી પોઈન્ટમાં ઇન્ટરેસ્ટ હતો, એ છોકરી
હ
એ એટલા માટે છે, ને આપને થોડું એજ છે, કે એને સીધું તો કરવું જ પડશે હવે.
હું એનો ભરોસો જ નથી ને સીયા પોઈન્ટમાં જઈને
અ હા ચાલો તમારા જોડે વાત કરીને ખુબ જ આનંદ આવ્યો આપે પછી ફરી વાત કરી. સું